તો ના કેમ છો.
હલો અવાજ આવી રહ્યો છે મારો.
હા આવે છે. હા બોલો.
હલો અવાજ આવે.
હલો હા આવે છે મારી અવાજ આવે તમને. હલો હા બોલો.
અવાજ આવી રહ્યો છે મારો.
હા આવે છે.
શું કરી રહ્યા છો હમણાં હાલમાં.
કંઈ નહીં બસ બેસી રહ્યાતા હું કરો તમે.
હા બસ મેં તેના માટે જ ફોન કર્યો કે મતલબમાં હમણા મતલબ તમે શહેરમાં રહો છો તો મતલબમાં શહેરમાં તો બધી સુવિધા અને એ બધું ખુબ જ વધારે સારું હશે ને કારણ કે શહેરમાં તો ખુબ જ વધારે એવું મતલબમાં ડેવલપમેન્ટ થઈ ગયું છે અને ખુબ જ વધારે એવું આ સ્કૂલો તો અને ને જે મતલબમાં હોસ્પિટલો છે એ બધી ખુબ જ વધારે એવી સારી પણ થઈ ગઈ છે કારણ કે ગામડાઓમાં ખુબ જ વધારે એવું ખરાબ વસ્તુ છે કેમ કે એટલી બધી મોટી મોટી હો હોસ્પિટરોને એવું બધું ના હોવાના કારણે કેટલાક દર્દીઓ પોતે જાન પણ ગુમાવવી પડે છે તો તે બાબ ઉપર જ મારે થોડીક વાતચીત કરવી હતી કારણ કે હમણે હાલમાં જ અમારા જે ઘરના બાજુ વાળા કાકા લોકો છે તો તે લોકોને છોકરા સાથે એવો જ બનાવ બન્યો કે તે લોકોનો હો આ દવાખાને જવાનું થયું કારણ કે તેમનો આ એક્સિડન્ટ થઈ ગયુ હતું તેમના છોકરાનું તો આ તેઓ હોસ્પિટલ લઈ ગયા એમના છોકરાને અને છોકરાને હોસ્પિટલ લઈ જવાના કારણે તેઓને મતલબમાં દૂર હોસ્પિટલ હોવાના કારણે છે ને ખૂબ જ વધારે એવુ તકલીફનો સામનો કરવો પડ્યો અને મતલબ એક બે મિનિટ પહેલા પહોંચી ગયા જેથી કરીને તેઓ છોકરાની મતલબમાં જાન તો બચી ગઈ પરંત
એ પરંતુ
થોડુંક ખૂબ જ વધારે એવું બધા બી ગયા હતા કારણ કે ખૂબ જ વધારે દૂર હોસ્પિટલ નેવું હોવાના કારણે
ના કારણે તો મતલબમાં તમારા શહેરમાં હોસ્પિટલ અને સ્કૂલોની બધું મતલબ
સારું હશે ને તમારા આજુ-બાજુ જ હોસ્પિટલ ને બધું હશેને કારણ કે શહેરમાં ખૂબ જ વધારે હોસ્પિટલની સંખ્યા વધારે છે.
સંખ્યા વધારે છે તો આ વાત સાચી છે કે પછી એમ જ કર્યા કરે છે લોકો. હા આ વાત તો સાચી છે અમારે ત્યાં મતલબ શહેરમાં હોસ્પિટલ અને આરોગ્યને સરળતાથી મળી રહી કેમકે વધારે દૂર બી નહી જવું પડે નહી એકદમ નજીક હોય છે વધારે ટાઈમ બી નહીં લાગે ને હું મતલબ એ એના માટે તો હોસ્પિટલ એ બધી તો હારી છે અમારે ત્યાં નજીકમાં જ બધું મળી રહી છે.
હા મારે તમને મતલબ મા એ જ જણાવવું હતું કે આ એનાથી ખુબ જ વધારે એવું સારું પડે છે અને મતલબમાં અ તમારે તો ખુબ જ વધારે એવું સારું પડતું હશે કારણ કે શહેરમાં તો સુવિધાઓ ખુબ જ વધારે સારી હોવાના કારણે ખુબ જ વધારે સારું પડે છે. અને જે વીજળી ને એ બધી સુવિધા હશે તો એ પણ ખુબ જ સારી જ હશે ને તમારી તો.
હા અમારે તા એ બધું તો હારું જ છે અમારે તો બધી વસ્તુ મતલબ એમ વા આવે તે બધામાં બી અમારે ત્યાં કંઈ કેમ લાઈટ એવું બધું જતી નથી, એમ કોઈ જલ્દી એમ હારું છે. અમારા સિટીમાં મતલબ ગામડા કરતા તો અમારા શહેરમાં બધું સારું છે.
હા. તો મારે મતલબમાં એ જાણવું હતું કે કારણ કે મેં પણ શહેરમાં આવુ એવું વિચારી રહ્યો હતો. કારણ કે અમારા ગામડાઓમાં સુવિધાઓ ખુબ જ વધારે ઓછી હોવાના કારણે થોડી તકલીફનો સામનો એવો કરવો પડી રહ્યો છે. અને તમને ખબર જ છે કે, શહેરમાં આવાથી જ મતલબ આપડે ડેવલપ ખુબ જ વધારે એવું સારું પણ થાય છે અને શહેરમાં નોકરીની સુવિધા પણ સારી હોય છે અને નોક રીમાં તમને ખબર છે કે, વધારે પગાર પણ શહેરમાં વધારે મળતો હોય છે અને ગામડાઓમાં તમને ખબર છે કે, ખુબ જ ઓછો નોકરી નેવું પણ મલે છે. તો મારે તમને મતલબમાં એ પૂછવું હતું કે, મેં જેવુ શહેરમાં આવું તો તમારે કેટલા પૈસા કમાવવું જોઈએ, રોજના કારણ કે, શહેરમાં ખર્ચો પણ ખુબ જ વધારે હોય છે. અને શું મને સારી નોકરી ને એવું મળી શકે છે? તો મતલબ તમે થોડુંક જણાવશો તો તે હિસાબે મારાથી શહેરમાં પણ આવાશે અને મતલબમાં ત્યાંનું થોડુંક એક્સપિરિયન્સ લેવાશે મારાથી.
હા અમારા ત્યાં શહેરમાં એ બધું તો સારું છે. ને નોકરી પણ સરળતાથી મળી શકે છે અહીંયા, ને રોજગારીની તકો પણ ગામ કરતા તો વધુ હારી છે અહિયાં. ને અમારતા શહેરમાં મતલબ એમ જીવનમાં ઝડપી બસ એટલે આપણે શહેરમાં જીવન ઝડપી અને વ્યસ્ત હોય છે. અમારે શહેરમાં ગામડા ક ગામડા જેવી શાંતિ તો ની હોય. પણ જીવન હારું હોય છે. અહીંયા
હા તો બસ મારે મતલબ માં એ જ જણાવવું હતું અને એ જ મતલબમાં મારે જાણવું પણ હતું કે, શહેરમાં આવવા પેલા મારે કેટલીક ઈન કમ ને એવુ બધું કમાવુ પડે કારણ કેમ ખબર છે કે શહેરમા બધી જ વસ્તુ આપણેે વેચાતી ને એવું લેવું પડે જેમકે તમને કહું તો અમારા ગામડાઓમાં શું હોય છે કે પાણી ને એવું બધું તો અમને મતલબમાં ફ્રીમાજ નેબધું મળી જતું હોય અને કેટલીક વસ્તુ જેમ કે અમારે ઘરબાજુ એટલેમાં ખેતી ને બધું કરતા હોય તો કેટલુંક બધું વસ્તુ શું જેમ કે ડાંગરની એવી ખેતી કરીએ જ છ અમે લોકો તો એ બધી વસ્તુ અમને આરામથી બધું ઘરેથી જ મળી જતી હોય અને જો આપડે શહેરમાં આવીએ તો શહેરમાં આપણને શું બધી વસ્તુ વેચાતીને એવી લેવી પડે તો આપણો ખર્ચો ખુબ જ વધારે એવો વધી જતો હોય છે. તો મતલબ મારે એજ મતલબ જાણવાનું હતું ને અ કારણ કે અમારા ગામડાઓમાં તો ખુબ જ વધારે એવું મતલબ આડોશી પાડોશી લોકો પણ ખુબ જ એવા સારા હોય છે. જેથી કરીને મતલાબમાં કંઈ પણ થયું નેવું હોય તો એમ આવી પડે છે પરંતુ તમારા મતલબ સોસાયટીમાં લોકો કેવા છે મતલબ માં એમ કઈ પણ થયું ને એવું હોય તો શું આવીને એવા લાગે છે કે પછી એ સોસાયટી તમારી ખરાબ
ની સોસાયટી તો અમારી હારી જ છે એમ કંઈ મતલબ આપણને કંઈ મુશ્કેલી હોય કઈ જરૂર હોય એટલે બધા આવી આવી તો જાય છે પણ ગામડા જે એવું તો નથી પણ આપણને કેવું પડે વધારે કોઈ મતલબ કોઈનામાં ઇન્ટરેસ્ટ વધારે મતલબ ની આવે બધા પોતપોતાનું વધારે જ હોય છે સિટી માં
તો બસ મારે એ જ જાણવું હતું અને મતલબ કારણ કે શહેરમાં તમને ખબર કે ખૂબ જ વધારે એવ મતલબમાં પ્રદૂષણનું પ્રમાણ પણ બહુ જ વધી ગયેલું હોય અને તમને ખબર છે કે ગામડાઓમાં ખુબ જ વધારે કુદરતી એવું આપણને જોવા મળે છે અને શહેર તો ખુબ જ એવું પ્રદુષણ નું પ્રમાણ વધારે હોય અને ટેક્સી અને ગાડીઓને એ બધું ખુબ જ વધારે ચાલતું હોવાના કારણે પ્રદુષણ તો વધવાનું છે કારણ કે ડેવલપમેન્ટ થાય છે. પરંતુ અમારા જે ગામડાઓમાં શું હોય છે કે એવું બધું કંઈ હોય નહીં અને તેના કારણે અમે એકદમ શુદ્ધ હવા પણ આનંદ મળે છે અને ગામડાઓમાં તમને ખબર છે કે વધારે લોકો જીવતા પણ હોય છે કારણ કે તેઓ જે પરિશ્રમનું કામ કરે છે જેમ કે ખેતીમાં ખુબ જ વધારે પરિશ્રમ ન કામ કરવું પડે અને તમને ખબર છે કે ખેતીમાં આપડે મતલબમાં કોમ્પ્યુટર બેસીને જેવું કામ નથી કરવાનું એટલે હું કે આપણે ઘરે બહીને સારી રીતના બધું કામ કરી શકીએ ઘરીબ બાઈને મતલબ સારી રીતના કામ ન કરી શકીએ અને આપડણે ખેટરો માંને એવું પરિશમનું કામ કરવું પડે બાકી તો બીજું તો શું હોય કે એકદમ કુદરતી નજારો હોય અને એકદમ એમ શુદ્ધ હવાનું બધું મળતું હોય અને શહેરમાં તો પ્રદસુશન પ્રમાણ ખુબ જ વધારે હોય છે તો જેથી કરીને મને તેવું લાગે છે કે ગામડાઓમાં આ બધું ર સારું છે પરંતુ જો એ સુવિધાઓની વાત કરીએ તો આપણેે જેમકે હોસ્પિટલો અને સ્કૂલોની િધ થોડીક ઓછી આપને જોવા મળે છે કારણ કે જો આપણે શહેરના શહેરના નાના છોકરા અને ગામડાના નાના છોકરાુંમ્પેરિઝન મારીએ તો શહેર નાના છોકરાઓ ખુબ જ ઓછું વારે એવું ઇંગ્લિશ બોલ હોય અને શહેરના નાના નાના છોકરાઓ મોટા કરતા પણ સારું ઇંગ્લિશ બોલતા હોય કારણ કે ત્યાંની ખુબ જ એવું મતલબ વધારે સ્ૂલો એક્સપર્ટ અને સારી હોય છે તો તમારે શું કેવું છેહેબ બાબત પર આ વાત બધી સાચી છે કે તે એમ જ કહ્યા કરે છે લોકો
હા વાત તો સાચી છે અહિયાંનું શિક્ષણ પણ ઘણું સારું છે ને હવે એટલે ભેગ અહિયાં શહેરમાં શિક્ષણની સારી સુવિધાઓ બી ઉપલબ્ધ છે અને રોજગારીની તકો પણ વધારે છે અહીંયા અમારે ત પણ એક વસ્તુ છે અમારા શહેરમાં પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યા તમને અહીંયા બહુ જોવા મળશે ને શહેરમાં જીવન ઝડપી અને વ્યસ્ત વધારે હોય છે
હા બસ મારે એ જ જાણવું હતું કે એવું બધું કેમ સારું હોય છે અને મતલબમાં મારે પણ આવું હતું અને જાણવું હતું કે મારા મતલબમાં જે તમારા જે રિલેટિવ લોકો હોય છે તો તે લોકો બધા પણ ત્યાં રહેતા હોય છે પરંતુ તેઓ મને સારી રીતના જાણકારી એવી ના આપી તો તમારાથી મને થોડીક એવી જાણકારી મળવી જેથી મે તમાર ખુબ જ વધારે વાભારી છું. અને મેન મલમાં હમ હવાનું વિચારી રહ્યો છું તમારી ઘર તરફ કારણ કે મને એવું અહીંમાં ગામડાઓમાં. હમણાં નોકરી સારી રીતે મળી રહેતી નથી, તો મતલબ તમારા અમાં જો સારી. કોસ એવીઠ આપતા હોય અને સારી એ નોકરીની સુવિધા હોય તો. થોડું કેજો મને અને થોડુંક લગાડી આપજો કારણ કે તમને ખે ખબર છે, કે ગામડાઓમાં આવું સારી રીતના નો નોકરીને એવું મળતી નથી અને તમને ખબર છે કે જો સારી રીત નોકરીને એવું. આપણને જોઈએ તો થોડુંક આપણે. આ ભણેલું હોવું જોઈએ તો મતલબ એજ્યુકેશન કોલિફિકેશન પણ થોડી સારી છે, પરંતુ જો આપડે કોમ્પ્યુટર પર વર્ક કરવું હોય તો આપણે થોડા એક્સપિરિયન્સ હોવું જોઈએ જેથી કરીને એક્સપિરયન્સ વગેરેના લોકો ને આપણને ઓછું બધા મતલામાં લેટા હો તે તો થોડુંક આપણે એવું બધું કરવું પડે અને બીજું તો શું કે ગામડાઓમાં. મતલબમાં લોકો થોડુંક એક્સરસાઇઝ ન ખુબ જ ઓછા કરતા હોય છે અને શહેરોમાં એક્સરસાઇઝ નું બધું વધારે કરતા હોય છે તો મતલબ ગામડા લોકોમાં હું એક્સરસાઝ નો ટાઈમ ના હોય અને તે લોકો ખેતરોમાં એવુ કામ કરતા હોય તો તેમાં જ તે લોકોની એક્સરસાઇઝ થઈ જતી હોય. પણ શહેરમાં લોકો બધા જીમ ના બધા જતા હોય અને ત્યાં બધા એક્સરસાઝ કરતા હોય તો મતલબ. તમે શું જીમ ને એવું બધું જાવ છો કે એક્સરસાઇઝ કરો છો કે તમે એવું બધું કરતા નથી.
ના મેં તો નથી કતા પણ મારા ઘરથી મારા ભાઈ જાય છે જિમ માટે એટલે નજીક એટલે સવારના ટાઈમ પર જવું હોય તો આમ જવાય છે, શહેરમાં વધારે દૂર તો નથી. ને અમારા ત્યા એટલે બજારો મોલ ને બીજી બધી સુવિધા બધી સારી છે એટલે નજીક. માં મળી જાય છે વધધારે દૂર નહીં જવું પડે. એ બધી સુવિધાઓ શહેરમાં સારી છે એટલે ગામડામાં બધું બહુ દૂર દૂર હોય છે જલ્દી મળે નહીં. પણ અહિયાં બધી વસ્તુ મતલબ જલ્દી મળી જાય છે.
હા તો બસ મારે તમારાથી એ જ જાણવું હતું અને મતલબ મારે પણ શહેર જો આવવું પડે. તો મેં તમારા સાથે થોડું કોન્ટેક કરીશ અને શહેરની બધી થોડીક જાણકારી તમને તમારા માટેથી લઈશ. કારણ કે શહેર વિશે મ એટલું બધું બ વધારે ખબર નથી અને જો મારે મતલબ હમણા આવતા મહિનામાં. શહેરમાં આવવાનું જ છે અને એતલબમાં થોડીક સુવિધાઓ મતલબમાં રહેવાની એ કરવાની છે તો તમે મારી થોડીક મદદ કરશો અને થોડુંક મને થોડુંક માર્ગદર્શન આપશો તો સારું પડશે
તો સારું કો છે ચાલો આપણે મળીએ બીજા દિવસે અને જયારે આવવા ત્યારે મેં તમને કોલ કરાવી હા સારું ચાલો.